હા નમસ્કાર કેમ છો મજા માં?
કેમ છો તમે કેમ છો?
બસ સારું હો મજામાં.
મજામાં છો આજે આપણે તમારે ત્યાં વરસાદ શું કેઈ છે.
અમારે ત્યાં વરસાદની રાહ જોઈ છે ઘણા દિવસોથી પણ આવતો નથી. વાતાવરણ પણ એવું બને છે પણ આવ તો નથી રાહ જોઈ છે અજુ.
અમારે ત્યાં બી આવું છે વાતાવરણ માટે આપડે રાહત જોવી છે. અ અમણાં જોઈશું વરસાદ ક્યારે આવશે. તમે કેવ શું આજે કયા ટોપિક લાયવા છો અને કયા ટોપિક પર આપડે વાત કરવી છે.
હું વિચારતી તી કે મહિલા વિકાસ વિશે આપડે થોડી ઘણી વાત કરીએ.
મહિલા વિકાસ સુધી
હા.
હ કઈ ની તમે તમે શું જણાવશો મહિલા વિકાસ સુધી.
હું તો એ જ કહેવા માંગીશ કે આજકાલ મહિલાને જે વિકાસ થવો એ ખૂબ જ જરૂરી છે કારણ કે પહેલાના ટાઈમમાં પહેલાના જમાનામાં જે સ્ત્રીઓને ભણવા ભણવાનો તું સ્ત્રીઓ એટલી શિક્ષિત નથી એના હિસાબે આજકાલ આપણે જોઈએ કે જે બાળકો છે એના ભવિષ્યમાં જે મમ્મીઓ છે એની માતાઓ એને પૂરતું ધ્યાન આપી શકતી નથી એટલા માટે જે મહિલા વિકાસ છે એ ખૂબ જ જરૂરી છે
એને તમે બરાબર કહો છો કેમ કે મહિલા વિકાસ એટલે સ્ત્રીઓની સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ તે માત્ર મહિલાઓની પ્રતિકતિ નથી પરંતુ સમગ્ર સમાજ અને દેશનું વિકાસ આવી રહી છે ગુજરાત જેટલા ભારતના સરકારોએ મહિલા માટે ખૂબ જ એટલે મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે તમે જોશો કે મહિલાએ દરેક વસ્તુઓમાં આજકાલ આગળ વધી ગઈ છે ને તમને ખબર હશે કે મહિલાઓને સુરક્ષા માટે બહુ જ એટલે જીવનમાં ખુબ જ
આગળ વધવાની એટલે કેપેસિટી થઈ ગઈ છે મહિલા અને વિકાસની મુખ્ય પાંચ જે વસ્તુઓ હોય છે તે આપ તમને આજે આપણે ડિસ્કસ કરીશું તમે કહેશો કે મહિલાની આર્થ રીતે જે જે બી એટલે એ લોકોનું કમાવાનું હોય આજકાલ કે દીકરા દીકરી ઉપર કોઈ બી ફરક ના હોય કેમકે દીકરી બહુ બધા એવી એવી સ્થાનોમાં એટલી આગળ થઈ ગઈ છે કે તમે તમને પોતાને જ ખબર હશે કે તમને કઈ ફિલ્ડમાં એટલે કઈ કઈ ફિલ્ડમાં ઘણા બધા લોકો એટલા આગળ વધી ગયા છે
સાચું કીધું તમે મહિલાનો વિકાસ ખુબ જ જરૂરી છે અત્યારે મેં ઘણી જગ્યાએ નોટિસ કર્યું છે કે જયારે ગામડાઓમાં કે નાના નાના ગામ હોય એમાં આપણે જોતા હોય કે જે મહિલા હોય કે નાની નાની બાળકી હોય એને આગળ ભણવા દેવામાં આવતી નથી જેના લીધે એનો વિકાસ ત્યાંથી જ રોક કાઈ જતો હોય છે એને આગળ સામાજિક રીતે કે કઈ પણ રીતે એને કઈ કરવું હોય તો એમાં એ થોડીક પાછળ રહી જતી હોય છે એના માટે થઈને જે શિક્ષિત ત બનવું એ મહિલા માટે ખૂબ જરૂરી છે. આજે આપણે જોઈ કે ઘણી ઘણા બધા શહેરોમાં અને અલગ-અલગ રાજ્યોમાં આપણે જોતા હોય કે મહિલાઓ ઘણી બધી પોસ્ટ સુધી પહોંચી ગઈ છે, અત્યારે આપણે જોઈ કે સ સરકારી વ્યવસ્થાઓમાં, કે શિક્ષણ ક્ષેત્ ત્રે બધે મહિલાઓ, અત્યારે આગળ રહી છે, એટલે જ હું એટલા માટે જ વાત કરું છું, કે મહિલાઓનો જો વિકાસ ગામડામાં પણ એટલો જ હશે તો બાળકો નું ભવિષ્ છે તે આગળ જતા એ મહિલાના હા માં જ હોય છે કે જે મહિલા પોતે જ એ બાળકનું ભવિષ્ય ઘડવા માટે એને થો પોતાનો ફાળો બહું વધારે જરૂરી છે.
તમે જોશો કે તમારી વાતથી હું એકદમ-એકદમ એગ્રી છું, ને તમારી વાતને ટીપ્પણી લઈને હું કહું છું કે મહિલા વિકાસ જે એ સા સમાજ અને દેશના પ્રગતિ માટે અત્યંત જરૂરી છે, તે મહિલાએ આર્થિક, સામાજિક અને રાજ્યગીત તરીકે બનાવવામાં પ્રક્રિય છે, જે ગુજરાત સરકાર મહિલા અને બાળક વિકાસ વિશે યોજાયેલા દ્વારા વિવિધ પ્રકારની સ્કીમો કે અથવા વિવિધ પ્રકારની જે કોઈ અહ વિકાસ માટે જે કરીએ છે એ ભારત સરકાર મહિલા માટે એ અત્યંત આજના દિવસોમાં ખૂબ જ જરૂરી થઈ ગઈ છે. મહિલા વિકાસનું મહત્વ એવું કેવું છે કે આ શિક શિક્ષણા થી જે મહિલાને જે બી જે બી શિક્ષા આપે એવું એનાથી એનું તેનું અને તેના પરિવાર નું વિકાસ ખૂબ જ એટલે ખૂબ જ રફતારથી થઈ જાય છે.
હ એકદમ સાચી વાત છે, અત્યારે સરકાર પણ આપણને મહિલાઓને આગળ વધવા માટે સારા એવા પ્રયત્નો કરી રહી છે. આપણે જોતા હોય કે એને આગળ વધવા માટે ફ્રીમાં કે એવા ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે, કે જેથી એ પગ ભર બને અને જે શિક્ષણ માટે જે નાની-નાની બાળકીઓ હોય એને પણ મફતમાં શિક્ષણ આપવાનું પણ કામ સરકાર કરી રહી છે, જે ખૂબ જ સારી વાત છે. અને આપણે પણ એમનાથી પ્રેરણા લેવી જોઈએ, કે આપણા બાળકોને કે આપણી ઘરની જે સ્ત્રીઓ છે એને આગળ વિકસશીલ થાય, એના માટે આપડે પણ એટલા જ પગલા ભરવા જોઈએ. મહિલાઓને છૂટછાટ થી રહેવા દેવી જોઈએ. આપડે ઘણા ગામોમાં ન ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે મહિલા ખાલી એક ઘરમાં, ચાર દિવાલ પૂરતી જ ર છે. એને બહાર નીકળવા મળતું નથી જો એ અંદર ને અંદર રહેશે, તો એને બહારની દુનિયા ની કઈ
કઈ ઓછી હા ખબર નહી પડશે એને.
હા, એટલા માટે થઈ જો મહિલા વિકાસ માટે આપણે જરૂરી ધ્યાન દેસું, તો આગળની ભવિષ્યની જે પેઢી છે એના માટે ખુબ જ ફાયદો રહેશે.
તને જોશો કે જે સરકારે વિવિધ પ્રકારના એમની જે સ્કીમે બનાવી હતી બેટી બચાવ બેટી પઢાવો એવી એક સ્કીમ હતી, જેમાં દીકરાઓને શિક્ષણ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ યોજના, બતાવી ગઈ છે, જે મહિલાની આર્ આર્થિક વિકાસ નિગમ એક એવી મહિલાઓ માટે વેપાર ધંધા અને લોન જેવી તમામ રીતે એને સહાયતા કરવામાં આવે છે જેમાંથી મહિલાએ પોતપોતાના એટલે બિઝનેસ પોતપોતાના પગે ઊભા થાયને એ લોકો કો એમનું જીવન આગળથી જીવી શકાય છે, તમે વાત કરશો કે વિ વિધવા સહાય યોજના નિર્ધાર વિધવા બહેનો માટે આર્થિક સહાય, એટલે કે જે વિધવા છે એમના માટે એટલે સરકાર છે એ લોકો આજકાલ ખૂબ અલગ અલગ પ્રકારના સ્કીમો લાવ્યા કરે જેમાંથી એમનો વિકાસ થઈ શકે છે, અને એમને જો તમે કહેશો કે ખૂબ જ એટલે ખૂબ જ જરૂરી છે, કેમ કે અહીંયા ભારત જે એવા દેશમાં. મહિલાઓની આબાદી ખુબ જ વધારે થઈ ગઈ છે જેનાથી અમુક મહિલા એ કોઈ ભણતી બી નથી ને કોઈ કોઈને જે બહ બેકકાાસથી છે તો એ લોકો માટે બી સરકાર કઈ ના કઈ પ્લાન કરી રહ્યા છે અને ગામ જેવા મૂળ એટલે ગામ ગામમાં સરકારે શાળાનું ને બહુ અલગ અલગ ફેસિલિટી માટે મુફ્ત શાળા એટલે સરકારી શાળા માટે મહિલાઓનો વિકાસ કરવા માટે એમને ભણવા એમનો પરીક્ષા અભ્યાસ કરવા માટે ખૂબ જ તમે કહેશો કે શાળાને આ બધું ખોલીને, આપી દીધું છે.
હા તમે ખરી વાત કરી એકદમ જયારે સરકાર આ બધી મહિલાઓ માટે યોજનાઓ બનાવી રહી છે આપડણે જોયું હશે તમે વાંચવામાં પણ આવ્યું હશે કે જયારે બાબા સાહેબ આંબેડકર હતા, એ મહિલાઓ માટે હિન્દુ કોડ બિલ, બનાવ્યું હતું એમણે જેમાં મહિલાને જે ઘર અને સંપત્તિમાં પૂરેપૂરો હક એના જે દીકરાને હોય છે એજ પ્રમાણે દીકરીઓને પણ હોય છે એની પણ, એને જોગવાઈ કરેલી છે. અને અત્યારે મહિલા પોતે છૂટાછેડા પણ લઈ શકે છે અને હ બીજું ઘર પણ અલગ રીતે પોતે વસાવી શકે છે એવી બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. તમને ધ્યાન હોય તો જે બાબા સાહેબ આંબેડકરે ઘણી બધી હિન્દુ કોડ બિલમાં, મહિલાઓ માટે જોગવાઈઓ કરેલી જેના થકી આજે મહિલા બરોબર, સ્તરે અ જે શું કેહેવાય કે આજે એક પુરુષ છે એની સક્ષમતાથી મહિલાઓ પણ સાથે સાથે, કામ કરી રહી છે એ બાબા સાહેબ આંબેડકર ના હિન્દુ કોળ બિલના કારણે છે.
લટકી ગિયા. હેલો.
હાલો.
તમારો અવાજ નથી આવતું તમારો અવાજ બહુ અટકીને આવે છે તમે જરાક નેટવર્કમાં રહી જાવ. તમારે કેવામાં આવવા માંગે છે કે આવા જે વિવિધ પ્રકારના સ્કીમોના લીધે આજે જે મહિલા જે ખૂબ જ એટલે અલગ અલગ ફિલ્ડોમાં અને અલગ અલગ જગાઓ પર ખુબ જ અ પુષ જે આગળ નનીકળી ગઈ છે. ને એમ કહેવામાં આવે છે કે આજમાં આજકાલની દીકરીઓ ખૂબ જ એટલે ભણવામાં હોય કે બીજી એક્ટિવિટીમાં હોય એક ખૂબ જ આગળ વધી ગયા છે તમે જોશો કે આજે જે ભારતમાં જેટલી જનતા છે એકસો ચાળસ કરોડ જનતા છે એમાંથી બહુ બધા મહિલાઓ એટલે એવી છે કે જે જે કોઈ કોઈ અ તમે કો સ્પોર્ટ્સ ખેલમાં આગળ વધી ગઈ છે કઈ અલગ અલગ જે બી છે એ પ્રકારના અલગ અલગમાં આગળ નીકળી ગઈ છે કેમ કે એ લોકો એ એમનું નામ રોશન કરવા માટે ખૂબ સ અભ્યાસ એક એ એટલે પરીક્ષા જ એક નહી વિકલ્પ હતોું એમના માટે ખેલ ક્રીડા એ બધું બી એક મોટું વિકલ્પ હતું, તમે કહેશો કે એક્ટિંગ જેવા એટલે મહાન એટલે બોલવુડમાં બી મહિલાઓ ન ખુબ જ યોગદાન છે, તમે કશો જે- નેતા અભિનેતા એ લોકો એ લોકોમાં બી મહિલાઓ ખૂબ જ આગળ વધી ગઈ છે, જેનાથી તમારી માટે એટલે જે મહિલાઓ માટે ખૂબ જ અત્યંત જરૂરી છે કે
ના તમે સાચી વાત કરી જે પહેલાના ટાઈમમાં જે સમયમાં જે મહિલાને ભણવાનો અધિકાર પૂરેપૂરો નહતો, જયારે એને શિક્ષણ થી અવગત નતી. એના કારણે અત્યારે મહિલાઓ ઘણી જગ્યાએ ઘણા ગામડાઓમાં પછાત છે એને બહુ સમજદારી નથી હોતી કે આપણે શું કરવું જોઈએ બાળકોને કેવી રીતે સમજાવવા જોઈએ કેવી રીતે એને સાથે આપણે વર્તન કરવું જોઈએ, કેવી રીતે એને ભવિષ્ય માટે આપણે એને અ સાથ સહકાર આપવો છઈએ એ બધું એ જાણકાર નથી હોતી, પણ જે બાબા સાહેબ આંબેડકરે જે મહિલાઓને હિન્દુ કોડ બલ થકી જે એના કાયદા રીતે એને જે જોગવાઈઓ કરી આપેલી છે એના લીધે, મહિલાઓ આ જે શિક્ષણ ક્ષેત્રે પણ એટલી આગળ વધેલી છે, સામાજિક રીતે પણ આપણે જોઈએ કે રાજનીતિમાં પણ મહિલાનો પૂરેપૂરો અત્યારે એ પાયે બરોબર સાથ આપી રહી છે, કે એ જો રાજકારણમાં પણ એને ભૂરેવું હોય તો એ અત્યારે કરી શકે છે. જયારે આ તક નહોતી એની પાસે પણ આ હિન્દુલ કોટ બિલ ના લીધે હવે એ બધા ક્ષેત્રોમાં આગળ વધી શકે છે, જયારે આ આ હિન્દુ કોટ બિલ નતું. ત્યારે આ બધી સુવિધાનો લાભ મહિલા નથી લઈ શકતી, એના કારણે ક્યાંક ને ક્યાંક મહિલા પાછળ રહી જતી હોય છે.
ચાલલો વાંધો નહીં. હું તમારી વાતને ટીપ્પણી લઈને આગળ વધુ છું આજે આજનો અમે હું રજા લઈ છું તમારીથી વાત કરીને ખુબ જ, આભાર.
હા ભલે ત્યારે.
ખુબ તમારાથી વાત કરીને, ખુબ જ ખુબ. ખૂબજ આનંદ આવી.